બોલો.
બોલો બોલો.
કેમ છો?
બસ મજા માં દરિયા કિનારે બેઠા હતા વરસાદ ચાલુ.
હા અમારે પણ એજ છે ભાઈ અહિયાં વરસાદ ચાલુ જ છે.
વરસાદ ચાલો હે.
હા.
બરાબર બરાબર મેં કી તો, દરિયા કિનારે ગયા ન ફોન કરે એમ પૂછું.
ના ના બરાબર એ પબ્લિક છે કે નાહી કેયું બધું?
હા.
વરસાદ ચાલુ તો પબ્લિક શ છે કે નાઈ ગયું બધી?
તો પબ્લિક દસ ટકા છે, વીસ ટકા છાપરામાં ઉભું છે. દસ ટકા નાસ્તો કરે ને એવું બધું અલગ અલગ જગ્યા હોવા બધા.
હ હ હા.
તમે ધરીએ, ક્યાં ત કે નહી?
જાતા ને બે અઢી વાગે આવી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો શું કર કંટાળે.
હા.
વરસાદ ચાલુ થઇ ગયો એટલે પછી શું કરે દરિયાપુર ભરી
બરાબર બરાબર.
હા, હ.
ઓકે.
દરિયાપર કોણ કોણ આજ્યા છો?
દદી એ મો ને કાના ભાઈ.
બરાબર.
બે જાણા.
એક ઊંટને બે ઊંટ લઈને આવ્યા હતો?
એક કોડોના એક ઊન્ટ.
હમ બરાબર.
હમ.
પણ ધંધા બંધા છે કે નહી કો અમારે તો કો મને લાગે છે બ રૂપિયા શ.
અ બેઠા બસો ચારસો રૂપિયા લઈ વરસાદ ચાલુ.
હમ. તો કાઠો અમે કંટાળી ના પડે.
વરસાદ નું કોઈ નક્કી ના ર ક્યારે બનતાય.
હા બેે છોકરું ને પેલા તો વાદળમાંતું હવે વાદળ વા એ તો થાય ને.
આખું એકદમ દરિયાના એન્ડિંગ સુધી આખો વરસાદ ફુલ ચાલુ હોય ને એવું લાગે.
હા.
ખુલ્લું તો દેખાતું જ નથી, પેલા તો ખુલ્લું દેખાતું હતું કે, હવે બંધ થઈ જશે. હ, તો દેખાતું જ નથી.
હા. ના એક.
તમારા બાજુ હાલ ચાલુ છે કે, બંધ?
ના, હાલ તો બંધચ કડીક તો હોરે. વાદળ આવે હે, પાછો ચડીચ.
હા, હા.
હ, હમ, હ, હ. બ સાુંન ચાલુ ર હો રેલ્વે સ્ટેશન
મૂકવ કોઈ આવે એવું છે કે, નઈ તમારે.
હ, વિચારો કેમ થાય?
પેલા તો મજૂર હતા અહીયા ફોર્મ કરતા તો બાજુ માં, એટલે બાઇક લઈને આવી જાય તમે લોકો.
ના, એટલે કોવે રચમ થ
બરાબર. હવે તો પાછો ચાલુ થયો હતો, હવે પુલ આટલી વાર બન હતો, બે મિનિટ. પાસો ચાલુ છે, વરે જર્મન જઝર્મન તો ચાલુ જ હતો.
હ, તો ઉપડી જ, તો ઘરે જ નાાય વરસાદ તો બંધ થાય, એ લાગતો જ નઈ.
હવે આયા થ તો કોનો તોાવ પલળી ગયોીધું બે હ થોડા પછ હવે ચાર હાડા ચાર થાય, એટલે નીકળવામાંથી સાડા ચાર તો થઈ ગયા.
હમણા ચાર તો થઈ ગયા.
ઉછને છોડા.
હવે પબ્લિક ઉપડી જાય છે, કારણ કે ખબર હોટ તોણ થવાય ને, હવેે નહી પબ્લિક.
હ મહિને્યાગતો હવે પાચ વાગે અડધો કલાક ઉપા બંધ થાય, તો ઠીક ન ચાલો, વરસાદ ન ઊંટ ખોડા હેડે જ નહી. ઈ લોસો સાહેબ પાછા દોરને, જું પડે ઘર થી.
ના એક.
ઉપર બે એડે હું થોડક ધીરે બંધ નાખી રોડે-રોડે એડેય પાછો. દરિેયા-દરિયા નથી હડતા.
બાબર વા થોડી નાખેનેે.
રોડ નથી લાગતી, વાસાટ અમ દરિયો તો અમને ખતરનાક લાગે.
ના એટલે કોણ? સારું, સારું, સારું.
ઓલો વસત્રવને મેં કીધું, તો બુક લાવે ને કીધું. તને આવશે, એક નગા પા તમે છેલ્લે યાદ કરીને લઈને તો આવજો‌.
મસા માં કીધું લાવીને રાખે, એમ.
બ ભાઈ કે, મારે કે થરા જ દવાનું થશે, હું લાવીને રાખશું. મે તો થવાનું થ. તમારા ઓનલાઈન પેમેન્ટ થાય, ઓનલાઈન તમામે કરી નાખશો બુક ના પૈસા. તો કે હતો ને, નાદવાનો છ તો કીધું તો, મારુ શેને પ કેવું પશે, બીધું થરાથી લઈ લઈ.
બરાબર. લાવ મૂકશે તો, હ લેતો આવશું નહી લાવે તો, થરજને લાવશે બીસું.
હ, એ કેતા હતા, તમારા ભેગો આવવાનો આવી જાય તો, મે તો લઈશ બુક.
કે બાત હ
હા, ઉમર ગમ બા હોચ વા આવ મેધું હોતો નહી આવવા. તો કે બે-ત્રણ દાડા સુધી આવવાનું, બે-ત્રણ દાડાી મારે સી આવવાના. બ બેગા બ બેગા અરે અરે એ તો હોતો નને
હ. હ.
હવે ખબર નઈ, હવે શો પ્લાન કરે. કો ના કે નહી આવે, કરે ના આવે.
હાવે તો પ્લાન બદલાવી નાખ.
હ.
સારું, સારું.
દરિયાકિનારે ફુલ વરસાદ ન વડાપા વળા નારો રહે, ગરમા-ગરમ ફટાફટ.
હા, મારા વડા તો એક બાધો વરસાદ ચાલુ હોય, વડાપાવ ખાવા વાળા ભૂગા બોલા હોય.
હાં, ભીડ એટલે એમાં પાસે આવ. છાપરું બનાવે છે, મોટો દણ છે, કોસ ગોઠા જમીનને પોતાની હોય એવી રીતે.
હ. અરે વડે ખાવા વાળા તો શું બાપડે હો હોતાારેે નેમ.
ખાવા વાળા ઊભો રહી, અને લારી ના પલડે પબ્લિક નવ ખાવા વાળી હોય ને, એ અંદર ઉભ ર ને. ઈ ગરમ ભાળ એલા સ્વાદું. હા, એડું ઠંડી ઉડી ગરમ-ગરમ ખાઈ લે.
હમ
છોકરા ઓલા ત્રણે ભાઈ સ્કૂલ જા ભણવા કે, રજા અરે આજ તો હાજ કે રવ છે.
હ, આજે તો મજ કરવા, કાલે હવારથી ભણવાનું.
કાલે તો મારી કોલેજું થ ત્ર કાલ પોચ તારીખ પોચાડા થઈ જાય, કોલેજ ની ચાલુ છે. વરસાદ હવાના એડવાજ તો નથી, પાચ વાગે ચાલુ થાય. તો કોઈ છ વાગે તો ઘર થી જ નીકળવાનું હોય, એવો ટાઈમે ચાલુ થાય, તો આક મળતી એવી રીતે.
હમ, આઈકો.
બંધ થાય તો. રીક્ષામાં પછ્યા પાછેઠા, રીક્ષા ઉરી તો એટલામાં જ પલાળી નાખે.
હા. વરસાદ ચાલુ થઇ જયો પાછો.
હો, અમારે વરસા જ ચાલુ થઇ છે, ફફર ફફર આમ ધીરે-ધીરે ચાલુ છે. ખાસા વરી ધીરે થન ખાસ્ટન
હ, આ એલા લે કોણ?
અમે પોસગોથી વાટવા ના એડ અમે.
હા. સારું, સારું.
ઊડાડે રાત ન પાસે તમે.
લોકશક્તિ મને ક.
લોક શકતી ને દવાના.
હા.
હરાડ.
અમાવાદી તો હોર, આ અમદવાદી.
હ, વાતા ને. એકલા તો પોતામાં ભ વાપી થી બદલાવ, અમદાવાદથી બદલાવો હરખો જ છે. લા પહેલામ કરા લોસ દખ દો
હવે.
હ, વચ્ચે સઈડીંગ કરે અમ્રપુરાર વલ નાનેકલ દે એવું.
નાય ક તો એની ચડી ને ચડે પાસેથી આઠ વાગે થોડુંક મોડે લઈ જાય પણ આવે છે ને.
બ ભગત ની કોઠી હોય ને બીજી.
અરે જયપુર એમ કોકક વાત ને બીઝી.
જોધપુર એક્સપ્રેસ.
હા જોધપુર એક્સપ્રેસ.
બ આમ સફર હોય છે ભગત ની કોઠાઈ.
હા.
બે ત્રણ ટ્રેન હોય છે.
વળતારે બે વળ તો માને લઈને આવના હશે ને એમાં ઉપાધિ છે જે ટ્રેન માં આવશે અહીંયા તો
નારે વરસાદ ન એટલું પબ્લિક નની મુસાફરી કરતો હોય.
અરે દીજ પરરલ હોય રાઈ થને મારવાડા અત્યારે પરલ આવે.
વ નાકેનીક- - છ કીર ના દ્વારકા.
રિટર્નમાં આપડે દાે નેકલા
વરામ તમે અવાર ના વહેલા નીકળો ને તો અમદાવાદ થી ચાલુ થ લોકશક્તિ માં અવાર તો ચાલે.
લોકશક્તિ માં તો ના ના આપડે આયા હતા ને આપડાે પાલનપુર થીંદાડા દાડાય.
ચેલે આગ બેઠા હતા આપડ અંદાજે?
આલમપુરથી એક વાગે બધાળાનેારાઈ નમેન બધા નતા્યા ઘણા ખાસ બધા ભેગા હતા.
અઠવાડિયા વાળી ટ્રેન હશે રોજ જોોન થી હોતી કોઈ એવી. હ તો ચેક કરવી પડે નક્કી નહ એવા ટાઈમ ઉપ હોય જાય તો. હા પાછો ચેક કરવા ને આપડે નેકવા થાય એવા ટાઈમ ઉપર હોય રતે.
જ ભાગ આ- - હવે બે હદાય હોત એરિયા વાહને બાાઈ આવીને ત ચવા લતા- -
અઠવાડિયાવાળ છે.
નવ વાગે રાત્ર આવી જાય આપડ છેઠ ઘરે આવરા હોય.
હ વલસાડ વાળા એ છે વલસાડ થી ચેન્જ કરવાની છે.
વાપે એ ઉતાર્યા હતા બધાના મન આઠ વાગે. આઠ વાજે તો વાપે આવી જઈથી. હાડા હા વાપી આવી હતી કુણા આઠે વાપી આવી હતી ઉ ચડીને ચડી એમાં બેઠા હાડા આઠ તોયા આવ્યા હતા ઉમરગામ. બવા.
અઠવાડિયા વાળાી દેશે ગાડી પણ ચેક કરવી પડશે.
હ અતિ શીર છે મારા મોબાઈલમાં મેં જોયું હતું એ દાડે મારટ. કમ્પ્લેટ અગિયાર ને પિસ્તાળીસ હતી પાલનપુર થી.
હ હા.
હા.
નક્કી નહી આવે તો ચેક કરવું પડે આપડે એપ્લિકેશનમાં તો ખબર પડે હવે.
હા. એપ્લિકેશનમાં ચેક કરવા પડે.
મેં કીધું તમે દરી હ છો, હાલ તમે ખરે આવી ને બેઠા.
દરે કરો છો ને, વરસાદ ના બ બેન પબ્િક જતો ને બધું ઘર ભેગુંું..
તમારે તો અંદર ગાડી ગાડીમાં બેઠા છે, તો હો
અરે આમે તો જ્યાં મીટર બોલાવતા તમારે નાસ્તા વાળા ઘણા થ ને એટલે ઉઊભા ર બાપડા ખાઈ.
તમારે છે પણ, ઉપર છે અિયાં જાયતે નીકળી જાય બધા.
હા, ઉપર કોઈ ઢુકડો હ ને કોઈ નાસ્તા વાળો.
એ તમારા ઉપર આવેલા ને તો થાલે અંદર ખોટા બારે બેઠા.
હ, મારા બધા નબળા ચો આવાજે.
ગ્રામ પંચાયત ના સરપંચ ના બદલી જોવો તો બધું થઇ જાય. બધ સરર્પન ને ફોરેસ્ટ વાળા એક થઈ જાય તો બધું થાય અંદર.
હા. અ મંગળવાર માં ભલા માર હુંયા આવે એટલે કે, નાના અંદર